હેલો.
હાલો બોલો હું કરશ?
આ જો બેઠા વરસાદ પાણી છે કે તમારે?
અમારે તો બહુ જ વરસાદ છે અહીં.
બહુ જ છે?
હમ્મ.
અમારે ઘડીક આવેસ ને ઘડીક વયો જાય એવું બધું છે.
અમારે અત્યારે તો નથી અંધાર રોસ હમણાં આવીએ વાતાવરણ એવું થઈ ગયુષ.
એવું છે. રસોઈ પાણી થઈ ગયા?
બધું બાકી સે. હજી નાવા જાઉંસ.
નાવાનું બાકી સે. ઠીક સે તો ના ઈ લેજો.
તમે હું કરોશ?
અમે અમે કઈ નઈ આજો બેઠા તા.
કેઆ?
બેઠા તા હવે રસોઈ ની તૈયારી કરીયસ.
હું બનાવ લું? તમે હું બનાવ્યો આ છે?
અમે અમે બનાવશું ભરેલા રીંગણાનું શાક બનાવાનું છે આજે તો. ભણ્યા?
તું બનાવા ને.
હા, અમે તા બનાવાનુંસ ભરેલા રીંગણા.
વાહ કેવી રીતના બનાવે? રીંગડા નું શાક ભરેલું. હમ્મ, અમ્મ.
પછી એની અંદર ઓલું ધાણા મરચાં પછી કઠોળ લીલો
હમ્મ અમ્મ.
પછી એનો બધા મસાલો લસણ નું પેસ્ટ ને ઈ બધું કરી ને નાખી દેવાનું. પછી રીંગણા ભરી લેવાના.
મમ્મી
અને પછી એને શેકી નાખવાના તેલમાં થોડુંક પાણી રાખ ખી ને ચડવા મેકી દેવાનું.
હમ્મ, પસી?
પછી ઉતારી લેવાનું.
કે.
વરસાદ આવે હું.
પસી.
પછી કઈ નઈ પછી જોવા. રીંગણા પાકી જાય એટલે બંધ કરી દેવાનું.
હા.
હમ મજ છે હે કેમ છો. હા પછી તો બની જ જાય ને. પછી એની આરે તમારે રોટલી ખાવી હોય તો રોટલી બનાવાની ને રોટલો બાજરાનો હવે તો રોટલો બનાવવાનો.
રોટલી ખાવી હોય તો કેવી રીતે બનાવાની.
ત રોટલી બનાવતા તમને નથી આવડતી.
તમે કયો પણ કેવી રીતના બનાવો છો રોટલી.
રોટલી બનાવેને તો પેલા લોટ બાંધી લેવાનો એમાં થોડુંક તેલ પાણી ને નિમક નાખવાનું પછી લોટ બાંધી લેવાનો પછી ઘડીક વાર એને પાચ પાંચ મિનિટ રેસ્ટ કરવા રાખી દેનું કપડું ઢાંકીને તો નરમ થઈ જાય લોટ પછી રોટલી વણી નાખવાની પછી એને થોડીક પકાવી લેવાની
પછી.
પછી તમારે રીંગડા નુ શાકા હારે ખાઈ લેવાની
હા.
હમ બીજું કઈ બીજીું કઈ રેસીપી.
એની હારે કઈ પછી ખાઈ પી ને ઠંડુ પીવાનું કઈ બી.
ઠંડુ પીવું હોય તો તમે તારે પી લે ને એું કઈ ન હોય.
એ ઠંડુમાં હું બ આવડેશ બનાવતા
ઠંડુમાં તમારે હું બ કયે. તમે શું તમને ભાવે ઈ કયો એટલા રેસીપી આપવું હમણાં
હ ઠંડુ માં લચ્છી બનાવો આલો.
લચ્છી લચ્છી ને બનાવી હોય ને તો. એને શું કરવા દહીં હોય ને દહીં એને ગ્રેન્ડર થી. પેલા ઘોડી નાખવાનું પછી એની અંદર થોડીક ખાંડ નાખવાની પછી પાછું બ્રેન્ડર મારી દેવાનું.
હું હું.
પછી થોડી ઘરની અંદર મલાઈ નાખવાની ચાસણી નાખવાની. પછી ઠંડી કરવા મૂકી દેવાની ફ્રીજ ની અંદર. પછી જમી કરીને પી લેવાની.
હા બની ગ‌ઇ લચ્છી.
હા લચ્છી બની ગઈ બીજું કઈ.
બલ લચ્છી પછી આપડે ઓલું ખાવું હોય તો.
શું.
મીઠામાં શીરો.
શીરો શેનો શીરો ઓલા હા રવાનો શીરો કે પછી ઓલા ઘઉં ના લોટ. તમારી થી‌ બને ઇ. ઘ નાટવા એમાં એમ કરવાનું પેલા થોડુંક પાણી ગરમ થવા મેકવાનું. પછી એની અંદર ગોળ નાખવાનો.
હમ
પછી ગોળ નાખીએ. ને પછી એને હું કેય ગોળમાં ઓલું કરી નાખવાનું પછી એને અંદર ઘી નાખ. તું જાનુને હલા તું જ જુ.
એટલે લોટ નાખાવ વિી નાનું લોટ નાખા વિી નાનું એટલે
પાણી કરવાનું
હા.
પછી એની અંદર ગળ નાખવા પછી ગળ નાને હોગર
પગરવાઠો.
ગડીગળવા દેવાના પછી એની અંદર ઘઉં નો લોટ તમારા તમારા અલા પ્રમાણે નાખવાનો
હમ. હ.
પછી છે નેી એને પછી એની અંદર હલાવતું જાય અને પછી એની અંદર થોડું ઘી ના. ખવાનું બે ત્રણ ચમચી પછી પાછો હલાવવાનો
હે.
હા પછી પાછો નીચે ઉતારી લેવાનો પછી થોડોક લોટ નાખી પછી પાછું હલાવાનું ને એની અંદર ઘી નાખવાનું
હ.
હા એવી રીતના બનાવાનું બની ગયો બીજું કઈ બીજું કઈ શીખવું એ
પછી ઘર સોંપડી
ઘર સોપડી ઘર સોપડી નથી આવડતી તમારી સગાઈ બગાાઈ થઈ ગઈ.
ના ના
તો કરવી નથી હવે તમારે સગાઈ એલી વાત કર આકી શું
ના ના અમારે તો નથી કરવાના લગન
તોરા હું કે આ પાંચમા મહિનામાં મારી સોગાઈ રખીશ તો તમે આવશો કે પછી
પાછવા વાયના મ આવા આવા જરૂર આવશે તમે આમંત્રણ દેશો તોને આવશો
શોર કીધું ત
આમંત્રણ તમે મને દેશો તો હમે આવશું
એટલે તમે મારા ખાસ ફ્રેન્ડ છે, તો મારે તમને પેલા કેવું તો પડે ને
હા તો આવશુ આવશું
હ
હા તો હું તમને પેલા તમને હું વોટ્સઅપમાં નાખી દઈ પત્રિકા
ભયો ઘર ઓરું જ છે અહીં ઘરે આવા તો જ
મને પણ તમે એડ્રેસ નાખજો તો હું પછી તમારા ઘરે દઈ જાય એમાં હુ
હમ્મ ઘરે દેવા આવવા મારા હાથમાં દેઈ તો જ આ
એવું થોડું હોય. હા તો પણ તમ તારે કઈ વાંધો નહી ઘરે જ દઈ છે એું
હ પાંચમા મહિના માં છે ને
હા પાંચમો મહિનો આવશે ને એમાં
હે તો હું તૈયારી કરી નાખું ને જોરસ ઓરોસ
કરો કરો
પછી
રાડ
એ ઓ આવે બીજું બોલો
કેવાય છે તો આવ્યું
હા હા કેવા તો આવીશ ને તમને કીધા વગર ના કઈ હું કઈ તમને થોડી ભૂલી જાય
પછી તો લગ્ન ટાણે ભૂલી જ
હે શું કયો ર હારું નેટવર્ક જાયશ હલો
એમ ક લગન તને ભૂલી જાય હમછ
હ લગન ટી મે ભૂલી જામ આ્યા હલો
લગ્ન પછી ભૂલી જાય તું અમને એમ કહ
ના ના લગ્ન પછી થોડી એમ કઈ ભૂલી જાવ એમ તો હું તમ તારે આવીશ નાને તમારા ઘરે મળવા બે જણા આવશુ આવશું
કથવા
હા
હમે તો લગ્ન પછી આવવું તો પડે ને અમારે.
એટલે તો કહ કે અહીંયા આવવાનું પછી.
હા તે એમ તો અમે આવશું ને એમ કઈ થોડા ભૂલા જયું
બલો બ બોલો મચું.
હ.
મરી શું ક. બમાં.
હરીું બધી માં.
હ ફરવા નઈ જ. હા તો દીવ ને લઈ જજો અમે આવીએ તો બે જણા.
હા હા દીવ ને બધી માં.
અમારે ઘર વાળા આવે તો થાય ને.
કેમ નહી આવી એ.
એટલે ઈ. પાછ દીવ ના ફરવા આવે ને એમ. દીવ ના આવે ને એમ પાછ.
કેમ દીવ ના આવે દીવ ઉલશે.
એટલે આ વરસાદ જેવું વાતાવરણ છે કે નહી એટલે
હા વરસાદ જેવું તોશે.
હમ એટલે.
હમ્મ
હ તો લે આય છે.
હા હા લેતાવા લેતાવા. બોલો બીજું.
પાકિસ્તા.
શું હા હા હા ફરય જ ને વાલો આવતા ફની રિ માં ગિરનાર જવાનું સ આવું જ તમારે હા ગિરનાર ચડવા જઉ બધા ફ્રેન્ડ ફ્રેન્ડ જાયશ હા હા તો તો હે
આવુંસ આવુંસ મારે
હા હા ત આવજો ને હા હા ઓ હા હલો
હાલો
બોલો
એટલી વરસાદ ના મોસમ માં
હા વરસાદ ના મોસમમાં ગિરનાર જઉું અમુદમારે હાલો તો હાલો
વાછ આવુંસ ને
હા હા લ તો તું સાચ હ જાય સાચે
એટલી હા આવું
હા તો લઈ જ જાય ને પછ તો કઈ ક એમ થોડીક નહી
તું એમ કે કે ન આવી આવતી ન હોય અમે ખાલી જાયું તો નહી આવ
હું કોઈ દી કોઈ નાના બાડું તો તાર એ જ જ હો હા એજ
નયાં મારા નાના નાની નુ ઘર છે
હા રોલે તો તાર નાનાનીને ફરીયાવ જે અમે ગિરનાર ગિર ગિરિરાજ બાપુ ને મલીયાવિયુ
જાવું જ પછી ન્યાથી ન્યા વઈ જ
એમ નઈ અમારી ભેગી આવી તો અમારી ભેગું જ આવવાનું અમારી ભેગી જ જવાનું
હાલ તો તારે આવવાનું મારે નાનાની ઘરે બરોબર પછી ત્યાંથી મળી બધી ને એ પછી આયા આવતા રેયું
હા
હમ તમને એ બધે લઈ જાવ ને દેખાડી માર ના ના ને ગયા
હવે મુકાઈ જાય મને એવું લાગતું
મિલિટ થઈ ગઈ લાગેસે કા
હા.